હા દે કેમ કરતું રેવાનું.
હું હું હું ઉપાડો કે હાલો એમ નંબર મુકો તમને કે આ નંબર મેં લગાઈ રાપેલા લખીને
હા ઈશ કોશું લખીને રાખવાનું પછી લગાડતું રેવાનું એમ.
એમે ય વાત કરવાની.
હા તારે તારે લગાવતું રેવાનું વાત કરતું. તું રેવાનું જેની હારે ટાઈમ મળે ને ઓલીની હરે તને એમ છે કે મને ટાઈમ મળી ગયો. તો ઓલી બાાઈને હારે ફોન કરી ને એની હાર વાત કરી લેવાની.
કી ભાઈ.
હ ઓલી સોનું નીહારે છે કો મે એ છોકરી ની હારે છે. તને ટાઈમ મળ્યો હમજ કે મેન થી ટાઈમ દેતી મને ફોન કરવાનો પેલા જો મે ફ્રી હશે તો મેં તારે વાત કરે.
હા તમને રાકે.
કોઈના નંબર જ નથી તો મેં કોની હારે વાત કરું, મારી પાસે તારી સિવાય કોઈ જ નથી તારી સિવાય મારું કોઈ નથી.
મારી સિવા કોઈ ન થાય.
નઈ નહી કોઈ જ નથી મેં એને મારે દેર ને હુંકી દું એટલે તમે ડાઉનલોડ કરી લ ને આપડે દેર ભોજે વાતું કરતા. ત કે નહી ન મે એ ન તો વાત કરું તું.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
એ કેના ર ભબાઈુ ન ઓલંબ અમારો. એકદમે મારી બાાઈને ટાઈમ દઈ શકતો નથી ને તમને ક્યાં ફોન કરુ
હા
એ કે ઓલી એક તો બાધેસ નીકળરી કાળજાઓ થાય
એ
હા એની બા બાંધે નથી કે લે પાછા તમે મને ક્યારે માર વાત કરો તો ઓલી ઓવર ઘોગરે ચડી જાય
હા ઓ વધારે ખીજમાં હતા
હા મેન કે તમે ડાઉનલોડ કર ના કોલી કોઈ મારે હારે વાત નથીતી કર
લે
હા મેકી ધોલી લલી મેકી ત જોો લી બાઈ અરેસોટી મને માર કોઈ વાત નથી કરતુ તમે ડાઉનલોડ કરી લે તો તો આપે બે વાત કર્યા કરવી
હ
હા
ઇ ન કરેને પડે
ના ના કે મારે કામ જ એટલા હોય એટલે ન્યાય ઓળલી હક થોડી લેવા દઈશ
હમ
હા એ દેખોનુંય કામ જ કરતો હોય
આખોદીજ હો
હા ઓલો પેલા હતો એઈ કામ કરતો તો આપડે જોયું છે ને કામ કરતા
નારે ના એમને વયો જાતો નહીં બંધ કરી
હા ઓલો પહેલો વાળો ઓલો હું એનું નામ
આ વાસ માં રેસી ને
હા હા ઈ ઈ ને એની પેલા ઓલો બીજો હતો નઈ ઓલો ચસમા વાળો ની આપડે કેતો તો કે આમ કરવાનું ને આમ પૈસા ભેગા કરવાના
હા હા
હા એવડો એ નઈ એ કાય કામ કરતા તું એ જોયો ને ખાલી બધે કાગળિયા લઈ ને ભેગા કર તો બંધ ઇના
હમ પછી વ્યો જાય
હા અને આવડો આ તો આખો દિ ન્યા પડ્યો રવવાર નો નવ વાગ્યા નો આવે સાંજે સાત આઠ વાગ્યા ઉદી પડ્યો રે
હમ
હા પણ આ આવડા પગારે એ ઓલે હો
હે
હા હરા તા ભાઈને
એટલે કેટલો વધારે નઈ પગાર
વધારે તો હવે આપણને થોડીક કેહેવાનો છે ઈ કટલો ઓલી કટલો દેશે આ કટલો લેશે
હા
હા તાર ભાઈ ને ફોન કર્યું તો કે મેં ઘરે આવું ને આ ધોઈ ને પછી આપડે જાવી કે પનીર ટી કતન ખાવું હો એવું લઈ લેજે
એ
મેં તો હા વાંધો નહી તમે આવો તો પછી બે જણા જાવી
તો એમ કરાય
હા એમજ કરશું હવે રોટ હા મજા આવે તારે ભાઈ ની હારે ફરવાની. આજ બગીચે જાશું, અમે ફરશુ.
આહીંયા જાવું સ જીયાવું.
દેખ્યો ને મારી લીટી પૂરી થઈ ગઈ.
તમારી લીટી હા તમારી તો ઓલી બીજી લીલી આવે સી ને મારે બીજી લીલી સે.
હા ઈ એ મારામાં સે ઈ અડધી છે પણ આ જેમ આ પૂરી થતી જાય ને આપણી વાત તું જે આપણે નંબર ડાયલ કરવી એની માથે નથી રેતી.
હમ અમ
હા ઈ સબ્મીટ કરવાની.
હાતો ઈ નથી પૂરી થી. એ બી અરધી છે હવે પૂરી થાય ઈ
હા એમ સે.
હમ
મેં કીધું વાંધો નહી આ પૂરી થઈ ગઈ સે. હવે દેખવી હવે હું છે હું નહી.
હા
હા બારા ટાન્સ પૂરા કરવા એમ લખેલું સે એમાં.
હમ
દેખ તો ખરી આપડે વાતો કરી રહ્યા તો ફટાફટ ફટાફટ ટાઈમ જઈ રહ્યો છે ખબર નથી પડતી કા.
હા ચાર કલાક થઈ ગઈ કે હું?
ના રે ના ચાર મિનિટ થઈ ડોફી.
એ હા એય ચાર
ચાર કલાક
આ ચાર મિનીટ હું ચાર મિનિટ થઇ ગયું.
તો ઈજ તો મેં તને કે ચાર મિનિટ થઈ તો તું કે ચાર કલાક થઇ જાય તો હારું નહી.
ચાર કલાક તો વધારે કહેવાય.
એ હા. ઈ હાચી વાત તારી.
એનાથી વધારે કે
હું બપોરે હું ખાધું તું?
તમે?
મેં તો રાતની દાળ હતી, રોટલી હતી, આથણું, છાસ ને એ બધું ખાય પછી છાસ પીવું ને તો મને ઠંડુ ઠંડુ લાગે તો બહુ નીંદર આવે. તે પછી મેં તને બે વાગ્યા હુધી ફોન કર્યો, મેં આવડે બે વાગ્યા હુધી તો મેં એક કલાક વાત કરી લેવી. પછી મેં કીધું ઘડીક વાર મે હુઈ જાઉં.
હમ તો હું ડાર ડાર ખાતી મેં રઈ ને રોટલી ને, રીંગણા બટેટાનું શાક ને. હા
અને કામમાંથી આવતું હશે કા તમારે?
ઈ કામે થી આવે ને અમારે ને રાતનું પયડું હોય.
હા એજ કહુ છું. ગામમાંથી આવતું હશે.
હ એટલે માર મમ્મી ખાય નહી બહારનું એટલે ઈ રાતનું ખાઈ લે. કા હે એની વાસ્તુ બનાવવું પડે.
એવું સે એમન?
હમ નો હોય તો બનાવું પણ મારા ભાઈ અમારે બે બેહેનોથી મોટો સે.
તે એના લગ્ન થઈ ગયા હશે કા? તો
જુનાગઢ સે. હમ ન્યા કામ કરે. હા હા
તો હારું ને આ તારી બેનની ને કઈ બાળ કસું છે?
નઈ.
એના ક્યારે લગ્ન થયા.
એના તો ઘણા સમય વરહ હોય એ ગયા હમ્મ
અચ્છા એવું છેને, સારું ને આજુબાજુમાં બે બે નું અમાર તી મેં ક્યા અરી બેન ક્યા મારી બેન મુંબઈ માં ન્યાન્યા અને મેં અહીયા
અલગ અલગ કા
હા અમે બે બે નું વાત કરવા એ સોટ્યુંને તો અમે લોકો તો કેટલા ત્રણ બે અઢી ત્રણ કલાક થઈ છે વાતો કરતા કરતા
હે
હા અને હું છું છે હે બપરે હું છું કોએ માર્યો તો ને હે આવીને હુયસ ગયો સીધો
પણ
મારો છોકરો.
હા જોની પણ હુંય જ દિવસે આવતા બરોબર હું ખબર હુ છુ હોય, હુ નહી
એમશે બોલ બીજું નવીનમા આજે હું બનાવાની ખાવામા
આજે હજી વિચાર્યુ
હા
હમ તમે પનીર ટીકા
હા હમણાં આવ એટલે પછી જાવી લેવા હર ભોલેમાં હારું બને હરભોલે જ જાશુ
ત્યાં હારું બને ખાવાનું મળે
હા ન્યા અમે બે જણા પેલા કામ કરતા
હે
હા બે જણા કામ કરતાને તે મારો તો એક ટાઈમ ને આ જમવાનું હોય ને સાાંજે પછી ઘરે બનાવતી
હમ્મ
સારું હતું કામ ઝાડુ, પોતા કરતી જ્યા.
હે
બોલ બીજુ હવેું રાંધવાની શાક બીક બનાવે કે, નહી
મારી મમ્મી બનાવી
હમ્મ તને સારુ છેવુ, તારી મમ્મી બનાવેસ
મારી મમ્મી બનાવીને હુ, બધી અબવિ દે એમ બધું મસાલા
તો હાંજક ની ઠેઠ કામે ક્યાં જતા, હશે
નતા આવતી મારી મમ્મી કામમે ક્યાં જાય એટલે ખાલી વારવા જાય. તો હમણાં આવી જાય છ, વાગે કે સાડા છ વાગે આવી જાય હમણા
હે
પાંચ વાગે જાય ચારક પાંચ વાગે જાય. છ વાગે આવી જાય.
અરે ઓલા ફેરું અમને હામે મળ્યા તા ન છ હાડા છ, વાગે
હા ઇ કેતા તા
હા, હું કેતાં તા
ક્યાં આયવા તા, કે એમ કોક હા આયવા તાં કે ડ બો લઈ ને જાતા ત તેલઈ
તો એટલે તેલ ન ડબ્બો એટલે મારે પડ્યું હોય અડધો ડબ્બો હજી થોડુંક તેલ પડ્યું છે એક બણી જેટલું પણ મેં મારે કેવું છે મેં હાવ ખાલી નો થવા દુ
હા
હા એ પૈસા હોય ને એટલે લઈ જ લેવાનું બેન તેલ પૂરું થાય ને દાણા પૂરા થાય ને એ ઘરમાં આપડે લક્ષ્મી નો વાસ કરે હાવ તળિયા ઝટક થાય મારું તો એક બણી જેટલું તેલ હોય ને બણી માં જે અમે એવલું જૂનું તેલ વાપરી જ રાસ એ ક્યારે ત્રીસરા મહિનામાં ડબ્બો લીધો તો હજી મારે હાલેસ હજી લગભગ મારે પાંચ છ દિવસ વયા જાય છે
હા
હા અવે પાંચ છ દિવસ વયા જશે પછી નવો ડબ્બો ખોલે ને એની ઉપર તારીખ ને લખી નાખે કેટલા મહિના હાલે ખબર પડે ને મેં પંદર તારીખ ને તીસરા મહિનામાં ઓલો ડબ્બો ખોલ્યો હતો ત્યારે તેલ કાઢ્યું હતું ને ત્યારે જ મેં જયારે આપડે પોળવીને તેલ કાઢવી ને તો એ લખી નાખું
હમ એ હા
હા તો આપને ખબર પડે ને આ તીસરો કેલા ચો તીસરો ચોથો પાંચમો છઠ્ઠો ને સા પાંચ મહિના હા ચાર મહિના હાલ્યો તો હારું કેવાય એમ
હમ વધારે
તો ચાર મહિના હાલે તો એ હારુંજ કેવાય ને એમ
હા વધારે હોય તો હારું એમ
હમ આ સાતમો મહિનો થઇ ગયો
હ અમારી બી તો ડબો
હમ બાપા મારેતો જો પાસું આ હવે આ હમણાં લીધો સે ના અવે ડાયરેક્ટ દિવાળી એ લેવાનો હા અમારે
હે તમે બધા ભેગું લેય લીધુ
હા
ભેગું લઈ લીધું
અરે મોટો પંદર કિલાનો ડબ્બો જ લઈ લેવી એમ પસી હવે આ આ ડબ બો લીધો સે ને અવે આના પછી મારે દિવાળી હેઠે ઠ પૂરો થાશે આ ડબ્બો
હે
હા અવે દિવાળીમાં લેવાનું એટલે અમારે વરસમાં ત્રણ ડબ્બા જોયે
હે વધારે વપરાય ને
નઇ વધારે અમે નઈ દીવાબત્તીનું અલગ તેલ લેવે ને પાસુ તો એ મારે બે બે ડા હમણાંથી જ તો ઓમ મારો ભણવા જાય સે ને તો એને બી ટિફિન અલગ બનાવાનું એના પપ્પાનું ટિફિન અલગ બનાવાનું
હું
હશું રાતે બન નાવાનું તો મારે વધી જાય બેન હમણાંથી મારો ગેસ નો બાટલો એ તમારે બે બાટલા સે?
એક જ
એકસ સે
હું
એમ છે મી તો બે બાટલા હોય તો હારું મારે બાટલો બેન પૂરો થાવાનો છે હવે
એક બાજુ મારા એક હોય તો કામ લાગે કા
હા નઈ નહી હવે આ તાર ભાઈ એક દિવસ ઉટી લે ને તો ગઢડા આટો મારી આવું હું છે હું ને બધું દેખી આવ પછી બાટલો લઈ જ લેવો છે એક નવો
તમાર તો તયાથી લો બજો
હા અમારે ન્યાં જ લાગુ પડે ને ગઢડા.
હમ.
હા ગઢડા લાગુ પડે દેખ અગિયાર મિનિટ થઇ ગયેલી.
અગિયાર મિનિટ થઈ ગઈ એની રીતે કપાય.
હા તું એ પેલા કાપ્યો તો કે એની રીતે કપાઈ ગયો હતો.
એની રીતે.
તો હારું તેની રીતે જ કપાવા દે હવે વાત સ કર્યા કરો આપડે. હા હવે કપાઈ ને તો હવે મેં તને ફોન કરી.
હા હા.
હા પછી એમ એમ કપાતો રે ને તો તું મને એક વખત તું કર એક વખત મેં કરું એમ કરીને આપડે આપડો ટાસ્ક પૂરો કરી નાખવી.
હા તો એવી રીતના કરતા.
હા એ મસ્ કરાય લગભગ પંદર મિનિટ છે આવડા ટાસ્ક. પૂરો થાય છે ને તો કપાઈ જયશે એની મેળે.
એની મેળે કપાઈ જાય.
હા તો વાંધો ને એની મેળે ભલે કપાતો તો કપાવા દે.
આવધી આપણે વાતુ કરયા કરી.
હા રે હા તો તને ઓલી ની હારે મજા આવે કે મારી હારે મજા આવે.
તમારી હારે.
હ
ઓલી નો મગ.